હલો.
હેલો કેમ છો?
મજામાં છો તમે કેમ છો?
પણ મજા હ બહુ વહેલો ઊઠી ગયો.
વાહ કેટલા વાગે ઉઠ્યો.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
એટલું વેલું મને તો મુશ્કેલ લાગે છે.
પેલા તું પછી. લીધું.
પછી આ વેલા ઉઠવ શું ફાયદો થાય છે.
થા ઘણો ફાયદો
જેમ કે
વાતાવરણ શાંત અને ફ્રેશ હોય હોય છે
હા સવારેની હવે પણ સારી હોય છે અને માઈન્ડ પણ ફ્રેશ લાગે છે
ને માઇ અરે ઊટ જ ઊંઘ આવી હવે
હા પેલા મને પણ આવતી હતી
પછી શું કરવું જોઈએ હ
હું રાતે વહેલા સો જાઉં.
હા મોડું સુધી મુબમ થાય.
બિલકુલ હું હવે રાતેે જલ્દી ફોન બંધ કરી દઉં છું.
અ કેટલા અલા ક.
લગભગ સાત થી આઠ કલાક.
તને સવારે છે.
મને તો વોકિંગ અને એક્સરસાાઈઝ.
વાહ છે.
હા સવારે વોકિંગ કરતા બોડી એક્ટિવ લાગે છે ડોક્ટર પણ એક્સરસાઇઝ કરવા કહે છે.
સરે એક્સરસાઇઝ કરતા પૂરા દિવસ એનર્જી રહે.
હા સાચું કહું છું તું તને જોગિંગ ગમે છે.
હા હા. હા તો.
મને પણ વોકિંગ વધુ ગમે છે.
વોકિંગ પણ બહ બ ફ
હા હેલ્થ સારી રહે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે આજે કલ સ્ટ્રેસ ઘણો વધી ગયો છે ને.
એટલે સવારે થોડો ટાઈમ
હા તને સવારે સ્ટડી કરવું ગમે છે.
હાધું હોય છે
મને પણ એક્ઝામ ટાાઈમમાં સવારે સ્ટડી સારી લાગે છે સવારે શાંતિ હોય એટલે ફોકસ સારી રીતે થાય છે.
બિલકુલ.
તને સનરાઝ જોવું ગમે છે.
સવારે સૂરજ ઊગતો જોવું હું કેટલું
હા નેચરનોો અલગ જ આનંદ મળે છે.
અવાથી ટાઈઇમ પણ વધુ મળે.
હા દિવસ મોટો લાગે છે મોડું ઉઠતી તો આધો દિવસ નીકળી જાય.
સાચી વાત છે તને ક્યાંનો મોકો મળ્યો છે.
એક વાર ફ્રેન્ડ સાથે ગયો હતો.
આા શું જોયું.
ઘણા લોકો યોગા અને વોકિંગ કરતા હતા મોટા લોકો સવારે હેલ્થ નું ખાસ ધ્યાન રાખે છે.
માટે સારું છે ને.
હા આવતો વાત સારું છે તમારી.
ક આવડે છે.
બેસિક આવડે છે અને તમે.
હ હું પણ છું
હા સવારે મેડિટેશન પણ કરી શકે
મેડીટ થાાય
મેડિટેશનથી માઈન્ડ કામ રહે અને ટેન્શન ઓછી થાય.
વાહ સારી વાત છે.
હા વહેલા ઉઠવાથી ડિસિપ્લિન પણ આવે છે રોટીન પ્રોપર બની જાય છે.
સકુલ લોકોમાં ઘણા વહેલા તો ઉઠ
હા મેં પણ સંવાળું છે.
કારણ કે હોય છે.
તને લાગે છે કે સ્ટુડન્ટ એ વહેલા ઉઠવું જોઈએ. કેમ
થાય અને હેલ્થ પણ સાર સહી રહે
પણ ટીનેજર્સને મોડું શું ગમે છે.
કોની છે.
હ સવારે ઉઠવા માટે અલાર્મ મૂકવું પડે ને
અલાર્મ મૂકીને સું છું.
હું તો અલાર્મ બંધ કરીને ફરી સોજાવં છું.
હા હા બે છે વહેલા ઉઠવાથી બ્રેકફાસાસ્ટ
હા અને હેલ્ધી બ્રેકફાસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેટલાક લોકો બ્રેકફાસ્ટ કરી છે.
ઈ સારી આદત નથી તે
તને સવારે ચાય ગમે છે કે કોફી
અ ચાય તને
મને તો કોફી ગમે છે સવારે ગરમ કોફી પીવાની મજા અલગ હોય છે.
બિલકુલ કે મોબાઈલના કારણે લોકો મુખ મોડું
હા સોશિયલ મીડિયામાં ટાઈમ નીકળી જાય છે એટલે સ્લીપ સ્કેડ્યુલ ખરાબ થઈ જાય છે.
એકદમ સાચી વાત છે. ફજલ પડે હેલ્ધ લાઈફ માટે સારી
બિલકુલ તને ક્યારેક સવારે વરસાદમાં વોકિંગ કરવાની મજા આવી છે.
વેધર કુલ હોય એટલે મજા આવે હવે પણ સારો થઈ જાય
હા પૂરા દિવસ પોઝિટિવ ફીલ થાય છે વહેલા ઉઠવાથી લેઝરનેસ પણ ઓછી થાય.
સાચુ કીધું તમે બધાને અપનાવવું જ જોઈએ
હા ધીરે ધીરે બધા ટ્રાય કરી શકે
એકદમ એક દિવસમાં પોસિબલ નથી હોય આદત પડે
હા પેલા આઠ વાગ્યા ઉઠો પછી સાત વાગ્યા અને પછી ધીરે ધીરે વેલા
બિલકુલ સૌથી વધુ શું ગમે છે.
શાંતિ
હા હા સમ નેચર નો સાઉન્ડ સમ હાલવાની
હા પક્ષીઓનો અવાજ પણ સરસ લાગે છે.
બિલકુલ આજે મને પણ વેલા ઉઠવાનું મોટીવેશન
વાહ તો કાલે થી શરુ કરેજ
ટ્રાય કરીશ એ જીતવી જશે
હા સાચી વાત તો આવડું કન્ફ્યુઝન શું
તો હેલ્થ અને માઇન્ડ બંને અને સક્સેસફુલ રોટીન મા
બિલકુલ ચલો હવે હું અ રાતે વહેલો સૌ જાઉશ
કાલે વહેલો ઉઠવાનો પ્રયત્ન કરીશ આપણે પછી વાત કરીએ
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ હા